મજામાં છું આપ કેમ છો?
મજામાં છું.
હાલો.
તમારૂ નામ શું છે? તમારું નામ શું છે?
મારું નામ ભાવના છે તમારું ક્યા નામ છે?
માર નામ છે તમે કાંઈ કરો છો? તમે કાંઈ કામ કરો છે?
હું જોબ કરું છું તમે ક્યાં કરો છો?
મેં જોબ કરું છું ઘર કા કામ કર જોબ કરવા જઉ છું પાર્લર કી જોબ કરું છું. તમે કઈ ઓર્યો બીમાર ઓડ્યા છે ક્યા તમે ઠીક છું.
નય ના ના ઠીક છું મેં.
ઠીક છે મે મજામાં છું.
અચ્છા.
તમને મિલો બહુ સા આનંદ આદર્યો છે.
રુદ્ર કેમ છે?
રુદ્ર મજામાં છે બધુ મજામાં છે.
હા. અચ્છા.
રુદ્ર ને આ બાજ સુુંવાય છે ઘણ લારાઈ કરે છે તમે સ્વાદ જો જ છે.
હા સુઈ ગઈ.
હા સું
તમે બહુ કામ કરો છે? આ જીવન તો બહુ સારુ ભણ્યો છે આજમાં આવ્યો છે બહુ જ સારો જ ભણ્યો છે.
હા.
હમ્મ શું
અચ્છા.
તમે ઘર કા કરો આવશો તમે ઘર ક્યારે આવશો? તમે આવશ તમે મારા ઘરે કબ આવશો? ક્યારે આવશો?
બીજે દિન બાદ આવું છે.
હા જી. જીમો ભણી છું. ખાણો ખાવું છું તમે ખાણો ખાવુ છો?
હા ખાવું છે ને.
શૂઝ
ખાધું છે.
હની ભૂગ લાગી છે મારે ખાયો છું.
હમ્મ.
શું મારી, શું તમે મારી મદદ કરો કરી શકો છો?
હા.
મા ઉદયપુર જાણો તો તમે મારી મદદ કરો છો?
હા સર કઈ મદદ આવે છે?
ઉદયપુર જાણો આપ સાથ આવો છે, તમે?
સામાન લાવાનો છે, શોપ લગા છો, જો સામાન લાનો છે આપ ઉદેપુર સાતમે આવો છો મા મદદ કરે છે તમે?
હા તમે કરું છે ને તમારી મદદ.
શૂચ.
આવ છેને?
ચાર પાંચ દિ જવા છે.
હમ્મ.
તમે કઈ હોયો છે? તમ હોય છે?
કો બોલે છે કે તમે બ હોય છે મેં કે કાં હોય છે મેને તો બાત કી
ના ના ના થોડા સા હો રહી થી તો હોસ્પિટલ ગઈ થી તો ઠીક હો ગય છે ડો
હાશ શું છે
ડોક્ટરને બોલાયું છે કે?
હા મોંસમોં હશું સોર છો હા છો આજ પાવોના ભાવો સર શર ના ઘણો દુખે છે ઘનસ મોસમ ખરાબ હો છે ગેમે તે
હમ્મ, હું તને બોલાવ બોલાવો છે કે વા ટેબલેટ ઇજેશન. દેવો નો વાહ
ઉગર આવું છું.
હા તમે ક્યા કેવો તો આવ છો?
કે. હા આવનું છે? હા મને પણ ઘણા વહી ગયા છે હા ખાસુ.
હા
વાન છે. આવું છે.
આમે કશું નથી જોય તે? મારી વાત સાંભળો છે?
હું? હા બોલો ને.
મારી સાંભળો છે?
તા.
આપ ઘુમા જાવુ છે જાવું છે.
હમ્મ. હા.
કબ ચાવ છે? આપા, ક્યારે ચાય મેમ, ક્યારે જાવ છે?
ક્યારે ગ્યારહ ગ્યારહ
કે્યા જમ છે, હમ
હમ્મ જગદીશ ચૌક જાયંગી જગદીશ ચોક ચલેંગી ચાલ ચ ઠીકે
અ્છ અ્ છે.
હા છે.
કોણ આવ છે, હો તમાર સાથે કોણ આવે છે.
ઓ આવે ને છે ટેમ્પો કરે છેને, ઓટો કરે ને ઓટા ને ઓટા સાથે ઓટા મજાલા છે, આ હમ
આપ ક અપાસ કેજો સમય આવવાજ ઉજ યાર તો
હું વાત કર્યા છે, હુ વાત કરીયા
હલો તે કાલે પંચાયતને બેઠક છે.
શું છે.
બે બેઠક પંચાયત ને હું જાઓ છે કે તમે જાઓ. હુ બી આવું છે, આપ તમારા સાથે
હા આવો છે.
બેઠક મા
તો
મારે તેલી ફોન કરી દીધો છે હેને કના જાવ છે.
છે શું છે.
આઆ
શું કરીએ છે તમે
તમે શું કર્યા છે, તમે કઈ હોડ્યો છે. તમે શું કર્યા છે.
બેટા છે. હ બેટી હુ બેટી છુ, તમે શુ કરો છો.
તમે બેઠા છે કઈ નીક કામ કર્યા છે, તમે બે તામે કામ કર્યા છો શું છે. તમે આ છે.
ગુજરાત ગુજરાત મે જના હે ત્રણું છે, કે હલો
હમ
ગુજરાત જાણું છે.
હા હ ગુજરાતી આવ
જાઓ છેને.
હ, અ અમને બહુ સરસ લાગ્યો છે. ગુમા બોત જગ છે હવે એ વા
અચ્છા અચ્છા અમદાવાદ જાઓ એવુ છે. હા જાયને જાય કાલ જાવં છે કાલે ટિકટે કાલો સુવો છો.
હમ એટલે, એટલે એમ
એટલે હં તો જાઉ કે વડે વડે રેક લે હું ચાર -પાંચ, ચાર -પાંચ દન શું આવું છે.
શું છે અચ્છો હવેને અચ્છો ઘુમા જાઓ છો ને
હમ, હમ
ક્યારે જાવ છે?
ભણવા માં
ક્યારે જાઓ છે સુબે જાઓછે કે શામકો જાઓછે
તો સુબહ જાઉં છે સુબહ સુબહ કો બસ કો ટિકટ છે ના હા, વાત તો સુબહ જવા છે.
શું છે.
હમ
તમે ઓકાયો છે શું સુણઓ છે
નાસ્તો બનાલું મા નાસ્તો બનાવ લેલું હા છે
મુળી ઘણી અચ્છે લાગે છે આપણે મૂળવા હવે ઘણા ઘણી નવી મુવી આવી છે
હમમ
તમે દેખી છે?
આ આપણે દેખી છે આ કે ના ના ના દેખી આપણે દેખી હમમ ચાલે
મારું તો દેખો ઘણી ઈચ્છા
હમમ
તમનેે દેખે છે